હાલો
હેલો
અવાજ સંભળાય છે મારો? શું કરતા હતા તમે?
બસ નાઈ ને બેઠી છું.
અચ્છા ફ્રી છો હમણાં?
હા
હા તો તમારી જોડે એક ટોપિક ડિસ્કસ કરવું તું મારે
હા
શું તમને કેવી ટ્રીપ માઉન્ટેન્સ ગમે કે બીચીસ ગમે કે શું ગમે તમને?
માઉન્ટેન એરિયાઝ
અચ્છા અચ્છા તો તમે હમણાં સુધી કેટલા માઉન્ટેન એરિયા વિઝિટ કર્યા છે.
ઓલમોસ્ટ થ્રી ટુ ફોર
અચ્છા તો તમને કેટલી મજા આવે એટલે શું કામ ગમે માઉન્ટેન્સ એરિયા શું મળે તમને ફીસ કેવું હોય ત્યાં
હા બસ એ એટલા માટે જ ઉપર આમ વાતાવરણ ને એકદમ અલગ જ હોય એટલે
હા કેટલું ઠંડક મળે ત્યાં જ માઉન્ટ
હા બસ વેધર માટે જ જવાનું એમ પ્રિફર કરું વધારે
હા ને ત્યાંનું વાઈબ્સ ને બધું મસ્ત હોય. અને ત્યાંનું વેધર સારું હોય. વ્યુઝ સારા આવે માઉન્ટેન્સ એરિયા ના વચ્ચે ક્યાંક ઝરણા આવતા હોય તો કેટલી મજા આવે જોવાની આપણે આંખ ને ઠંડક મળે છે.
હા
હા બાકી તમારો શું અનુભવ રહ્યો છે માઉન્ટેન એરિયામાં? આમ જવું સેફ હોય છે કે ના હોય?
એટલે મારા એટલે અકોર્ડિંગ ટુ મી ઇટ વોઝ તો મારા માટે તો સેફ જ છે.
હા પછ કોક બાળકો જતા હોય તો ઘણું બધું ધ્યાન કે રાખવું જોઈએ કેમ કે એ લોકોને પડવાનો બી બે દર રહે છે.
હા.
હા બાકી તો બીચીસ એરિયામાં તો મને થોડુંક ગંદકી ને એવું બધું હોય એટલે ના ગમે કેમ કે ત્યાં આમ ધૂળ હોય કે ભીના થાય તો ખરાબ થઈ જાય કપડાં કે એટલે મને એમ થોડું ના ગમે બાકી માઉન્ટેન્સ એરિયા તો બહુ જ આમ પીસ મળે માઉન્ટેન્સમાં જઈને સારું મજા આવે હા. બાકી તો હવે અલગ અલગ આપણે સ્ટેટમાં જશું તો અલગ અલગ ખોરાકને હોય છે.
હા.
હમ તમે હમણાં સુધી કેટલા સ્ટેટ વિઝિટ કર્યા છે.
અત્યાર સુધી તો હુ. જો એક તો શિમલા એન્ડ મનાલી
હા
સ્ટેટ તો મેં ઓલમોસ્ટ એક તો હમણાં રિસેન્ટલી જ હું ઉત્તર પ્રદેશ સાઈડ ગઈ હતી સોરી ઉત્તરાખંડ સાઈડ
અચ્છા
હા અને ત્યાં હરિદ્વાર ને એ સાઈડ ગઈ હતી ત્યાંનું વેધર તો આમ સારું હત તું હરિદ્વારમાં તો એટલું નહોતું બટ પછી એનાથી આગળ અમે નૈનીતાલ ને એ સાઈડ ગયા ને ત્યાં આમ વધારે મને ગમતું હતું એમ
હા એજ કેમકે ઈ સાઈડ બધું ઠંડક ને એવું હોય છે. હમણાં તો વરસાદના લીધે કેટલા મસ્ત વ્યૂ હશે માઉન્ટેન્સ ઉપર ને વોટરફોલ ને થતા હશે તો આપણી આંખને કેટલું ઠંડક મળે છે. અને બહુ મજા આવે છે. ગ્રીનરી જોઈને બી મજા આવે છે માઉન્ટેન્સ નહી કેટલું હમણાં ગ્રીન ગ્રીન હશે તે સારું હશે તો ખુબ મજા આવશે અને આનંદ મળશે આપને
હા
હા. બીજું બોલો તમે
તમે ક્યાંથી બોલો છો?
નહી તમે શું બીજું ખોરાક ને એવું બધું તમને ભાવે છે ત્યાંનું આમ સ્ટેટ ન નવા નવા જેમ કે સાઉથ ઇન્ડિયન કે તમને કેવું ફૂડ ભાવે
સાઉથ સાઉથ સૌથી બેસ્ટ સાઉથ હા.
સાઉથ ઇન્ડિયનમાં તમને શું ભાવે છે.
ડોસા
અચ્છા કેમ કે એ ઢોસા કે એવું સાઉથ ઇન્ડિયન ફૂ ફૂડ છે જે એ હલકો ખોરાક આપે કહી શકીએ અને હવે આજકાલ ચાઇનીઝ ને એવું બધું હોય એના માટે કેટલું આમ કલર ને એવું બધું હોય તો એ આપણા સહત માટે બહુ હાનિકારક બની શકે છે તો આપણે આમ સાઉથ ઇન્ડિયન પ્રેફર કરી તો એઈ થોડું હલકું હલકું હોય
હમ
હા બાકી તો તમારું ફેવરેટ ફૂડ તો તમે જેમ કીધું સાઉથ મેને એવી રીતે મારું બી સાઉથ ઇન્ડયન જ બને છે એમ કે મને બહ ભાવે બીજું તમે કઈ જણાવી શકો છો તમારા ટોપિક તમારી પાસે હોય કે તમને કઈ મારી જોડે ડિસ્કસ કરવું હોય તો
ઓકે તમને ક્યાં ગમે વધારે જવું
મને બી માઉન્ટેન્સ એરિયા અને ઠંડક વાળું પ્લેસ હોય જેમ કે આ શિમલા મનાલી છે એ બધું માઉન્ટેન્સ બી હોય અને ઠંડક ભી હોય તો મજા આવે બાકી જે માથેરાન છે એવું છે તો બઉુ મજા આવે એવામાં કે વરસાદમાં જઈ તો કેટલું સારું વેધર હોય ત્યાંનુંનેવ ઝરમર વરસાદ આવતો હોય ને ત્યાં આપે ટ્રેકિંગ કરતા હોય તો ખુબ મજા આવે છે મેં એક વાર એક્સપિરિયન્સ ભી લીધેલો છે એ ટ્રેકિંગ નો તો મને બહુ ગમ્યું હતું
ઓકે તમે કઈ કઈ પ્લેસ મતલબ માઉન્ટેન એરિયાઝ વિઝિટ કર્યા છે
મેં તો માથેરાન કર્યું છે મહાબલેશ્વર કર્યું છે ઉત્તરાખંડ કર્યું છે ઉત્તરાખંડમાં નૈનીતાલ હતું એ કર્યું છે
ઓકે
હા ખુબ જ મજા આવી હતીી મને માથેરાન તો અમે ટ્રેકિંગમાં ગયા તા એટલે ખુબ મજા આવી હતી
ઓકે સોલો ટ્રીપ પર ગયા છો ફ્રેન્ડ સાથે કે ફેમિલી સાથે
નહી હું સોલો ટ્રીપ તો હજી એટેન્ડ નથી કરી બાકી તો ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે ખુબ મજા આવે છે અને આપે જો કઝિન્સ જોડે જઈ તો બી ખુબ મજા આવે છે બાકી તો ફ્રેન્ડસ હોય તો ત્યાં તો તો ખુબ જ મજા આવે કેમ કે અલગ જ વાઈફ હોય ફ્રેન્ડ જોડે ને
હા ઓબ્વિયસલી
હા બાકી તો ફ્રેન્ડસ તો બધાની લાઈફમાં હોવા જરૂરી જ છે કેમ કે એના એ આપણી ફેમિલી બી બની શકે છે એક પાર્ટ આપણો ફેમિલી નો જ હોય છે
હમ જે આપડે બીજાને ના કહી શકીએ એમને બધું શેર કરી શકી
હા એઈજ બધાને એમ આપે ઘરે તો બધાને ના કહી શકતા હોય ભલે કોક તો હોય છે પોતના કઝિન જોડે ફ્રીલી હોય બટ અગર કોઈ ના હોય તો એ ફ્રેન્ડ્સ જોડે તો ફ્રીલી હોઈ જ શકે છે કેમ કે ફ્રેન્ડ એક આપણું એક ફેમિલી નું પાર્ટ જ બની જાય છે કે આપને બધું શેર કરવાનું મન થાય અને આપે એમથી બઉુ ક્લોઝ આવી જાય છીએ
હા બરાબર બિલકુલ
તમારી એવું કોઈ લાઈફમાં ફ્રેન્ડ છે જે બહુ જ આમ ક્લોઝ હોય તમારા બેસ્ટ ફ્રેન્ડ કેટલા છે
બેસ્ટ ફ્રેન્ડસ તો એટલે બેસ્ટ ફ્રેન્ડ તો કહ તો એમ તો મારી એક જ છે બાકી ફ્રેન્ડ્સ છે. આમ બટ એટલા કોઈ ક્લોઝ નથી-
અચ્છા બાકી- તો બચપનના જે ફ્રેન્ડસ હોય હમણાં સુધી હોય તો કેટલી સ્ટ્રોંગ ફ્રેન્ડશીપ આપ-
હા હા બસ એમ જ છે મારી એક જ ફ્રેન્ડ છે એમ બચપન થી અમે બને સાથે જ છીએ
હા તો એ કેટલું સ્ટ્રોંગ ફ્રેન્ડશીપ બની જાય છે આપને કોઈ વાત નો ડર નથી રતો કે આને હું વાત કહીશ તો એ જ બધાને શેર
હા અને એઈ જજ ના કરે એ વાત ને
હા એટલા માટે જ લાઈફમાં ફ્રેન્ડ એક- એક તો એવું ફ્રેન્ડ હોવું જરૂરી જ છે. કે જે આપણાથી બહુ જ ક્લોઝેસ્ટ હોય ને- લાસ્ટ સેમ આપડા સાથે જોઈને સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ ક્રિએટ થાય છે.
હા બસ હમ..
હા બીજું તો તમે શું કઈક કેવા માંગો છો.
ના બસ
અચ્છા અચ્છા બાકી તો તમારી સ્કૂલ લાઈફ મેમરીઝ ને કેવી હ સ્કૂલ લાઈફ તમને વધારે ગમે કે કોલેજ લાઈફ-
હ સ્કૂલ લાાઈફ અત્યારે તો કોલેજ લાઈફ તો હજી ચાલુ જ થઈ છે.
અચ્છા
હમ એટલે સ્કૂલ-
સ્કૂલ લાઈફ તો હજી એક્સપિરિયન્સ કરી છે એટલે આપને ખબર હોય કોલેજમાં તો હજી હું લાસ્ટ વન વીક થી હું જઉં છું.
અચ્છા અચ્છા સ્કૂલ લાઈફ- તો બહુ જ સારી હોય છે મારા માટે બી સ્કૂલ લાઈફ મેમરીઝ બહુ જ સારી હતી. કેમ કે નાના હોય ત્યારથી લઈને- આપે નાના હોય જયારે કે જી ને એમ જતા ત્યારે આપણે રોતા કે સ્કૂલ નથી જવું એમ- થી જને એટલા ટેનથમાં આવી- ત્યારે એમ થતું ફ્રેન્ડસ નથી મુકવા સ્કૂલ લાઈફ નથી મુકવી-
હા બસ એજ- એટલે અહિયાં કોલેજમાં તો હું એકલી જ છું એટલે મને વધારે એવું લાગે કે- સ્કૂલ લાઈફ સારી હતી અહીયાં આવી ભલે નવા નવા ફ્રેન્ડસ બને બટ દેન ટુ-
હા એ જ જે ટેન્થ સુધી સાથે હોય એ ફ્રેન્ડ- ઇલેવન્થ ટ્વેલ્થમાં અલગ થઇ જાય કેમ કે અલગ અલગ સ્ટ્રીમ્સ આવી જાય છે કોમર્સ આર્ટસ સાયન્સ કો- કોક લોકો કોમર્સમાં જાય છે કોક લોકો આર્ટસમાં જાય છે અને એવી જ રીતે કોક- સાયન્સમાં જાય છે તો ઇલેવન્થ ટ્વેલ્થમાં આપણા નવા નવા ફ્રેન્ડ્સ બને છે. અને બાકી જયારે કોલેજમાં આવી તો ત્યારે બી ઇલેવન્થ ટ્વેલ્થ ના અમુક ફ્રેન્ડસ આપડા પાછળ રહી જાય છે. અને બધ અને પછી એ કોલેજમાં બી નવી સ્ટ્રીમ્સ આવે બી કોમ કે બીબી લે લેય - એલ એલ બી કે તો- વળી નવા ફ્રેન્ડસ બનાવવા પડે છે આપને તો બધા સાથે અલગ અલગ કનેક્શન બને છે આપણું
હા બધા ન કરિયર ફિલ્ડ અલગ અલગ હોય એટલે પછી અલગ થઈ જાય.
હા એટલા માટે જ જયારે- ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી કે કેજી થી લઈને જે હમણાં સુધી આપણું જોડે જ ફ્રેન્ડ હોય- કોન્ટેકમાં ભલે આપડા જોડે ના હોય- તો બી એમ સારું રહી આપડી સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ ક્રિએટ થઈ જાય છે.
હમ તમે કઈ ફિલ્ડમાં છો.
એ તો સોરી હમણાં તો હમણાં તો કઈ નહી હમણાં તો એમ જ છે.
ઓકે ઓકે-
હ બીજું તો હવે- તો કઈ છે નહી બાકી તો આ સ્કૂલ લાાઈફને કોલેજ- તો કેટલી સારી હોય છે એક જોડે લંચ કરવું કે રિશેષ નો બેલ વાગે તો બધા પટ્ટમાં બેસીને લંચ કરતા- હવે તો કોલેજ લાઈફમાં તો એવું કઈ ના હોય કેમ કે બધા લોકો- કેન્ટીનમાં જ જાય છે પોતપોતના રીતે આવું તો કોઈ હશે નહી જ કે ઘરેથી લંચ કે લઈ આવે
હા એટલે સ્કૂલમાં તો બિલકુલ આમ ટેન્શન ફ્રી આપણા ઉપર કાંઈ બોજ જ ના હોય એન્ડ હવે કોલેજમાં આપડે જઈ તો પછી બધી જવાબદારી આપણા ઉપર જ હોય છે.
હા એ તમારી વાત બહુ બિલકુલ સાચી છે.
હ અ
ઠીક છે ચલો પછી વાત કરી.
ઓકે થેન્ક યુ.
થેન્ક યુ.